હ છે શ્રીકૃષ્ણ બ
જય શ્રી કૃષ્ણ
કેવું છે તો બેગપનું
હજએ એકદમ સરસ જો તમારે કેમ છે ગરમી હમણાં તો ગરમીમાં તો પણ રાહત થઈ ગય છે બે દિવસ થોડોક વરસાદ વરસાદ આવે છે તો થોડીક રાહત થઈ ગઈ છે આમ તો રાતના ભાગે વરસાદ આવે થોડો તડકો મળ અને આજે તો સવારથી ચાલુ જ છે
અચ્છા અમારે નથી હો અમારે તો બહ ગરમી છે જે આપણે હલો આછ આપડે પેટ્રોલ ને ડીઝલ ના ભાવ નું વાત કરશું
હા હા ઠીક છે વાત કરીએ આપણા તો બધું બોર ચાલે છે એટલે એનું બહુ અસર પડે પેટ્રોલ ડીઝલ ઉપર તો હ
જવે શોલ્ટટેસ છે એને કરતા હવે ઇલેક્ટ્રિક ઉપર બધા વ્હીકલ્સ ઉપર આવી ગયા છે હલો આવે છે ને હા હા મને એમ કે નથી આવતો અવાજ નાા ના એમાં શું કેવું છે તમારું
બરાબર છે અત્યારે તો હું છે વોર નો પરિસ્થિતિ ચાલે છે ને એટલે પેટ્રોલ અને ડીઝલ ના ભાવ બહુ જ વધી ગયા છે જે નાઇટી સેવન સત્તાણું અઠ્ઠાણું રૂપિયાનું જે મળતું હતું એના હવે એકસો દસ એકસો વીસ જેટલું પેટ્રોલ થઈ ગયું છે તો ડીઝલ ન પણ એવું જ છે એવી રીતે સીએનજી માં પણ એવું જ થઇ ગયું છે બધી જગ્યા કે ભાવના બહુ વધારો દ હોય છે સૌથી વધારે અસર તો છે ને જે આપણે ગૃહિણીઓ છે જે એલપીજી સિલિન્ડર વાપરે છે તે એની ઉપર વધારે અસર થાય છે કે જો એલપીજીમાં તમારે ઘરનો ગેસ છે એમાં શોર્ટેજ આવે તો પછી કરવું થોડુંક અઘરું પડી જાય છે કેમ કે અત્યારે બધી જગ્યાએ ગેસ પાપલાઈન નથી હોતી તો જયારે શોર્ટેજ થાય છે ને ત્યારે વચ્ચે હમણા થોડા ટાઈમ પેલા એનો બહુ મેસેજ વાયરલ થયો હતો કે અત્યારે ગેસ સિલિન્ડરના ઓછા થઈ જવાનું છે એના ભાવ વધી જવાના છે એને શોર્ટેજ થઈ જવાની છે તો અત્યારે તો બધાની પાસે બે જ સિલિન્ડર હોય એક તમારે ગેસ સાથે કનેક્શનમાં લગાડેલું હોય અને એક એક્સ્ટ્રા વાળું તો બધા બ્લેક ના સિલિન્ડર લેવા માટે બહુ બધા એપ પડાપડી કરી હતી અને પેટ્રોલ પંપમાં તે આવા જ મેસેજ આવ્યા હતા કે પેટ્રોલ હવે બધા પેટ્રોલ પંપમાં ખાલી થઈ જવાનું છે કેમકે આ ધમુસ ગાડીમાંથી જે સ્ટીમર બધી બધુંે પેટ્રોલને ઓઇલને બધું લઈને આવે છે તો એ હવે બંધ થઈ ગયું છે તો ત્યારે તે તમારા પેટ્રોલ પંપ પર બહુ મોટી લાઈન હતી ચોવીસ કલાક લાઈન માં ઉભા ત્યારે પેટ્રોલ મળે એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી પણ હવે ધીરે ધીરે થોડું સારું થઈ ગયું છે રિલીઝ થઈ ગયું છે બધા પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયા છે અને પેટ્રોલે તે નોર્મલ બધું મળવા માંડ્યું છે
હમ્મ પણ હવે એવું છે સરકાર એવી વિચારણા કરે છે જેના પાસે બે સિલિન્ડર હોય એ જમા કરાવીને એને ગેસની લાઈન લેવી ફરત ફરત જીયાત છે અને એના હિસાબે છે ને જે ગરીબ ગામડા માં જે લોકોને ગેસ સિલિન્ડર નથી તો ત્યાં ઈ લોકો ઈ લોકોને વાપરવા આપી શકે કારણ કે ત્યાં કઈ લાઈન જલ્દી પહોંચી શકે એવી પરિસ્થિતિ અત્યારે નથી એના માટે એવી રીતે સરકાર છે કે બધી વિચારણા કરી રહી છે અને બીજું શું છે કે જે ઓછા માણસો હોય તો લાઈની લોકોને થોડી કામ મોંઘી પડે છે એટલે કોઈ માણસો કે કોઈ લેતું નથી કે વસ્તારી ફેમિલી હોય કરે પંદર વીસ જણા હોય તો એ લોકોને ગેસની લાઈન ન ઉપયોગ એ વ્યવસ્થિત થાય છે અને એમાં પૈસા બી લોકો ને વ્યવસ્થિત બિલ બી સારું આવે છે બરાબર
હમ્મ હા બરાબર
તેમ આ રીતે તે વિચારણા કરે છે પણ એનો અમલ હજી જ્યારે આવે ત્યારે પેલી જુલાઈ થી કેતા હતા સિલિન્ડરમાં ભાવ વધશે ને કઈક નવા નિયમો આવશે હવે કાલે ખબર પડે કે ક્યા નવા નિયમો આવે છે અને કેટલો ભાવ વધે છે તમારે કેટલો વધે છે ત્યાં
હા અમારે વીસ ત્રીસ રૂપિયા તો વધતા જ જાય છે દર ત્રણ ચાર મહિને વીસ રૂપિયા બીસ પચાસ એ બી જાય છે અત્યારે તો હજી નવસોને પચાસ કે એવી રીતનો ભાવ છે એની તો એટલે વધી ગયું પહેલા આઠસો સોને વીસ હતા એટલે ધીરે ધીરે કરતા સોળ સો સો એક રૂપિયા જેટલો વધી ગયો વ પેટ્રોલ માં પણ એવું છે પેટ્રોલ ના અત્યારે એકસો ને વીસ ને થઈ ગયો છે એનો ભાવ પેલા તો મેં તમને વાત કરી એમ સો રૂપિયા કે એકસો દસ એકસો દસ ની વચ્ચે જ રતું હતું એનાથી વધારે હજી ક્યારે ગયું જ નથી એકસો દસ એ નથી થતા સો સુધીમાં જ રેતું હતું એમ તો હવે એના ભાવ પણ વધી ગયા છે
તો આમાં તો આપણને તો ઇલેક્ટ્રિક બાઈક હોય ને ઈ થોડીક સાસ્તી પડે પણ એમાં શું છે કે એમાં બિલમાં વધારે આવે છે બિલ ના યુનિટ ભી વધી ગ ગયા છે એટલે સરવાળે તો બધું સરખું જ થાય છે કે પેટ્રોલ વાપરો કે તમે ઇલેક્ટ્રિક બાઈક વાપરો સરવાળે તો બે નો ભાવ તો સરખો જ આવે જે કાર કે બિલ ના યુનિટે કંઈક પંદર રૂપિયા કે સાડા સાત રૂપિયા થઈ ગયા છે તમારે શું ભાવ ચાલે છે ત્યાં યુનિટ નો
હા બરાબર છે એટલે એ તમારી બરાબર વાત છે કે પેટ્રોલ વાપરો કે એ ક્ટ્રિસિટી વાપરો વસ્તુ તો એક જ છે અત્યારે ખાલી ગવર્મેન્ટ એ છે ને એવી ઓફર આપી છે કે તમે ઇલેક્ટ્રિક વાહન લયો તો પોલ્યુશન ઓછું થાય. એટલી જ તે ખાલી એના એટલેને ઇલેક્ટ્રિક વાહન માટે એ લોકો સબસિડી આપે છે કે દેશમાં જે પોલ્યુશન થાય છે એ થોડું ઓછું થાય બસ ફરક ખાલી એટલો જ પડે છે. બાકી આમ જોવા જાવ તો તમે જે વાત કરી એમ કે ચાર્જિંગ તમે ઘરે તી કરો તો ઇલેક્ટ્રિકનું બિલ તો એટલું આવવાનું જ છે. જેટલું તમારે પેટ્રોલમાં જાય છે એટલા પૈસા તમારે ઇલેક્ટ્રિકમાં જવાના છે. ખાલી પોલ્યુશન ન થાય એવું ઈજ થ ને બાકી તો બધું સરખું જ થઇ જાય છે ને. કા તમે પેટ્રોલ ના પૈસા આપો અથવા તો ઇલેક્ટ્રિક ના પૈસા આપો ઇલેક્ટ્રિકનો તે ચાર્જ તો તમારે ઘરમાંથી જ દેવાનો છે.
હમ્મ ઈ યુનિટ વધે આ પેલું પેટ્રોલ વધે. એમ. હલો.
હા એટલી બરાબર છે હા-હા. એટલે એ બરાબર છે હા-હા હ હ હા.
તે બાબતે આપડણે શું એવું વિચારીએે કે ઇલેક્ટ્રિક લેવું સારું કે પેલું લેવું સારું અ પેટ્રોલ ડીઝલ વાળી ગાડી. તમે કયો છે એમ સરવાળે તો સરખું જ છે. ભાવ તો બધા ના છે પણ ઇલેક્ટ્રિક ગાડી ના કંઈક ઓછા છે. અમુક સીસી માં અને અત્યારે સ્કૂટરોમાં ખુબ ભાવ વધી ગયા છે જેટલા ડીઝલ પેટ્રોલ માં વધ્યા છે એટલા વિહિકલમાં વધી ગયા છે એમ. એટલે સરવાળ એ તો સરખું જ છે આપડા માટે તો. બાકી સર જે જે આવે છે એ બધું સરકાર ને જ મળવાનું છે આપડી ગવ મેન્ટ જ બધું લઈ જશે અહીંયા.
હમ્મ.
બાકી શું છે?
હા બરાબર છે એટલે ઈંચ ઈ હ એટલે શું થાય કે આમ જુઓ તો ઇલેક લીટર નુ પેટ્રોલ પી પિકઅપ નથી આવતું જે ડીઝલ પેટ્રોલની ગાડીમાં પિકઅપ આવે છે ને એઉ ઇલેક્ટ્રિક ગાડીમાં પિકઅપ નથી આવતું. ફોર વ્હીલરનો તો મને હજી બહુ ખ્યાલ નથી કેમ કે હવે તો ઇલેક્ટ્રિક વાળી ફોર વ્હીલર પણ આવી ગઈ છે. તો એનો હજી મને બહુ આઈડિયા નથી કે એનો પીક
ઘણા પાસેથી ઓપિનિયન લીધો છે ને વાત પણ એમની સાંભળી છે ભલે એ વે ઇલેક્ટ્રિક વિહિકલ નો અવાજ નથી આવતો એકદમ સાયલન્ટલી ચાલે છે. પણ જે પેટ્રોલ વાળી ગા ડીને તમે જે લીવર આપો ને ચાલે છે એટલું પિકઅપ એમાં નથી આવતું એમ અને હજી આ ઇલેક્ટ્રિક ગાડીની તો શરૂઆત જ થઈ છે એટલે એના બાર તમે ક્યાંક વઈ ગયા હો આઉટ ઓફ તો કોઈ પણ જગ્યાએ તો બધી જ જગ્યાએ તમને ઇલેક્ટ્રિકના પોઈન્ટ મળી જાય એવું શક્ય નથી. તો ઈ થોડું આપણે વિચારવું પડે છે બાકી પેટ્રોલ પંપ તો બધી જગ્યાએ હોય જ છે. તો એ થોડું આપણે વિચારવું પડે છે હા.
હા એ ઢાળ ચડવામાં પણ બહુ મુશ્કેલ પડે છે. અમુક બો બોડી વજન લઈ નથી શકતી એનું. ઘણા બધા ગેરફાયદાય ઈ છે અને ફાયદાય બી છે ઇલેક્ટ્રિક ગાડીમાં. એમ અને આ ડીઝલ પેટ્રોલની ગાડીમાં બધા ફાયદા ઈ ફાયદા જ છે એક ખાલી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગ્યા છે એને જ પ્રશ્ન છે આપડે. એમ
બરાબર છે હમ્મ, હમ્મ, હમ્મ
બોલો.
અત્યારે તો છોકરાઓ માટે જો આપડે લેવું હોય તો આપડે તો વિચાર કરવો પડે કે અત્યારે છો છોકરાઓને શું ફાવશે તો ઈ લોકોને તો બધી ગાડી સ્પીડમાં જ ચલાવવાની આદત હોય છે કે એટલું પણ આપણે છોકરાઓને સમજાવીએ તો એ કાંઈ ઝટ દઈને આપણું માને નહીં આપણી સામે ધીરે ચલાવે પછી બહાર જઈને તો ફાસ જ ચલાવવાના છે, એટલે જો ઇલેક્ટ્રિક ગા હોય, તો થોડા એ લોકો કંટ્રોલમાં રે ખરા, પણ બાર ચલાવા મા ટે તો એ લોકોને પેટ્રોલ ડીઝલવાળી ગાડી જ સારી પડે છે જો એ લોકોને લાંબે કંઈ જવું હોય બહાર એની માટે તો પેટ્રોલ ડીઝલવાળી ગાડી છે ને ઈ જ તે સારી પડે છે.
અચ્છા.
અને યુદ્ધ છે ઈ તો ઘણા વખત થી ચાલુ છે, હવે તો કે છે કે યુદ્ધ શાંત થવાના આરે છે, તો એના હિસાબે જો શાંત થઈ જશે તો તો પાછું બધું પેટ્રોલ ડીઝલનું થોડુંક નોર્મલ થઈ જશે અત્યારે જે આટલા બધા ભાવ વધી ગ્યા છે તો થોડો તો ભાવમાં કંઈક ફરક પડશે એવું એવું અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે.
હ બરાબર. બાકી બોલો
હમ. હા, હા, તમે બોલો પછી હવે બે શબ્દો.
બસ, આમાં તો મને શું બહુ આઈ આઈડિયા નથી, કે યુદ્ધ તો બધા એમ કે છે કે, યુદ્ધ તો પૂરું થઈ ગ્યું છે, અને પાછું ચાલુ બી થ્યું છે. એટલે યુદ્ધ બીચ પાછું ચાલુ બીચ થ્યું હલો. હલો, હલો. આવે છે અવાજ? હલો. બધ હલો, આવે છે અવાજ? નેટવર્ક ગ્યુ લાગે છ. હલો, હલો.
હલો.
આવે છે અવાજ, ને નેટવર્ક પ્રશ્ન લાગે છે.
ના, તોય આપડે ઘણી વાત થઈ ગઈ છે. આપણે હવે ફ ફરી વખત મળશું, નવા કોઈ ટોપિક સાથે, બરાબર?
હલો. અવાજ આવે છે?